હલો કેમ છો.
બસ અમે તો મજામાં છીએ મને લાગે છે કે આજે થોડુંક મારી છોકરી મારા પર મહેરબાન છે. તો મેં કીધી ચાલો ફરી પાછો તમને હું કોલ કરી જ લઉં સમયની સદુપયોગ કરી લઉં. સમયની વાત હવે ચલો આવી જ છે તો આ તમારું શું માનવું છે કે સમય ખરેખર આપણા જીવન માટે કેટલો મહત્વનો હોય છે? મતલબ આમ તમારી શું ડેફિનેશન છે સમય માટે.
હા જુઓ આમ સમય કહું ને તો સમય તો હંમેશા બદલાતો રહે છે અને બદલાવવો જોઈએ. આપણે આમ પોતાના રોજિંદા જીવનનું કહીએ કે સામાજિક જીવનનું કહીએ. આપણે રોજિંદા જીવનમાં જોઈએ ને તો જ્યારે આ પહેલાંનો સમય હત તો ત્યારે આપણે સવારમાં જેમ હમણાં જુઓ હવે એક દાખલા તરીકે ઉદાહરણ આપુ તો હમણાં તમારા અને મારા સમયમાં શું તફાવત છે. જેમ હું તમારા તમારી જેમ મતલબ મારા બાળકો નાના હતા તો મારો બી સમય એવો જ હતો તો જેવો હમણાં તમારો જાય છે. કે સવાર થાય એટલે આપણે બાળકોની પાછળ લાગી જઈએ એમને ખવડાવવું પીવડાવવું નવડાવવું આ બધું કરવું એમાં ક્યારેય બાર એક વાગી જાય કઈ ખબર ના પડે પોતાના ખાવા પીવાની તો ભાન જ ન હોય આપણને એ ખાઈ પીને સુઈ જાય ત્યારે આપણને લાગે કે આપણે કાઈ કરીએ. અને ત્યારે ફટાફટ ખાઈ ને આપણે ઘરનું કામ પતાવીયએ વરી બે કલાકમાં તો એ ઉઠી જાય બાળક. અને પાછું આપણે એની સાથે રમવું કરવુ અને સમય આપવો એની સાથે કે જે સમય પસાર કરીને આપણને કહીએ ને કે એની જાળવણી કરવી, એને નવી નવી વસ્તુઓ... જો શીખવું હોય તો એ બધું કામ આમ કરવું જોઈએ ને, તો માનવું વધારે હોય છે. કારણ કે આમ તો ચોવીસ કલાક બાળક માની પાસે જ વધારે રહેતું હોય છે, જ્યાં સુધી નાનું હોય. તો એમાં સમય ચાલ્યો જાય, અને પછી શું છે કે... આ આખો દિવસ આપણે બીજો બચેલો સમય આપડે રસોઈ પાણી ને એમજ ચાલ્યો જાય. અને જ્યારે રાત ના બાળકને સુવડાવી લઈએ ત્યારે અગિયાર-બાર વાગ્યા પછી માંડ આપ આપણને થોડો શ્વાસ લેવાનો સમય મળતો હોય એટલે ત્યારે તો મારો બી સમય એવો હતો પણ હવે ની સમયની વાત કરું તો જુઓ હમણાં મારી પાસે મને પોતાને આપવા માટે એકાદ કલાક મળી જાય છે. કે હું કહું કે નવા નવા કામો શીખી અને નવું નવું કરવા માટે મને થોડો સમય મળી જાય છે. જેમ પહેલા નહોતો મળતો, કારણ કે પહેલા શું હતું કે બાળકોની... પાછળ જ આપણો સમય પસાર થઈ જતો. પણ હવે એમ લાગે છે કે પોતાના માટે પણ કંઈક તો કરવું જ જોઈએ. તો હવે મને જે ચીજો ગમે છે, તે... ઓછું આવડતું હતું, જેમ કે મને ટેકનોલોજીનું થોડું ઓછું જ્ઞાન હતું. તો મેં નવી નવી ટેકનોલોજીકલ વસ્તુઓ શીખી. ને ઑનલાઇન કામ કરવાનું અને એવું બધું ચાલુ કર્યું. એના માટે મને હવે દિવસમાં સારા એવા ત્રણ-ચાર કલાક મળી જાય છે. તો આવી રીતે સમય તો હંમેશા જ બદલાતો રહે છે. અને સામાજિક રીતે કહીએ તો સમાજમાં પણ કેટલા... કેટલા બધા ફેરફારો તમે જોયા જ હશે. જ્યારે આપણે નાના હતા, હવે જ્યારે હું નાની હતી... ત્યારના સમય અને હમણાંના સમયમાં તો જમીન-આસમાનનો ફરક છે. તો આવી રીતે સમય, આપણે કહીએ ને, તો હંમેશા બદલાતો રહે છે. બદલાતો રહે છે અને સમય સાથે આપણે પણ બદલાતા રહીએ છીએ. સતત બદલાતો રહે, એમાં જ બધું નવું નવું છુપાયેલું છે. તો એ મારા મતે... સારું જ છે. તો તમારા શું વિચાર છે એ વિશે?
તમે જે વાત કરી ને... એમાં હું પણ એ જ કહું કે સમય સાથે આપણે પણ બદલાતા રહીએ છીએ. એટલે મને લાગે છે કે જે... આપણે પહેલા જે સમય હતો, એ બધો કંઈક અલગ હતો. અત્યારનો સમય... સમય પણ કંઈક અલગ હોય છે. એટલે પહેલા જે સમય હતો, એ અને અત્યારનો સમય બંને અલગ છે. જેમ આપણે નાના હોઈએ, પછી મોટા થઈએ. પછી મોટા થાય પછી જવાબદારીઓ આવે ભણી ગણી ને ઘરની આવે.. અથવા એવું કહી શકું તમને કે આપણે... કંઈ ન હોય તો કમસે કમ પૈસા કેવી રીતે કમાવાના છે. શું કરવાનું છે, એ બધી વાતો શીખતો હોય. એટલે કેવું છે કે છોકરો હોય તો એને ઘર ચલાવવાની જવાબદારી હોય છે. આપણે એઝ અ લેડીઝ હોઈએ તો બાળકોને મોટા કરવાથી માંડીને તેમના ભણવામાં ધ્યાન આપવાનું હોય છે. ખાવા-પીવાનું, તેમના સંસ્કારોનું સિંચન કરવાનું, એ બધામાં જ સમય ગયો છે. પહેલા જ્યારે આપણે કુંવારા હોઈએ, ત્યારે આપણા માટે ઘણો સમય નીકળી આવે. હવે જેમ જેમ જવાબદારીઓ વધે છે, એમ પોતાના માટે સમય કાઢવો મને થોડો ચેલેન્જિંગ લાગે છે. કે એ સમયે સમય જ નથી હોતો. એમ થાય કે માથું ઓળવવાનો પણ સમય ન હોય, તૈયાર થવાનો સમય ન હોય અને ખાવાનો પણ સમય ન હોય. ફટાફટ જેઈ તે કપડાં દેખાણા પહેરી લીધા ને ભાગી ગયા. એટલે મારી સાથે તો એવું થતું હોય છે તમે વાત કરી તો મને લાગે છે પાંચ દસ વર્ષ - - જશે પછી કદાચ એ સમય આવશે મારો પણ. કે જ્યાં હું મારા માટે વિચારી શકું પોતાને જેવું બધું મને જોઈએ છે એ થોડું- - તેવુ કરી શકું. એમ કહી ને ભલે બિઝનેસ વુમન નથી હું હાઉસ હોલ્ડર છું હાઉસ મેકર છું. પણ મને એવું છે કે ભાઈ ના. કમસે કમ આપણેે એવો એક સમય પણ આવે જ્યાં આપણી પણ- - આમ કેવાય ને થોડીક ઈમેજ એવી હોય કે ભાઈ ના આ છે તો બધું છે. એવું નથી હોતું ને- - એ જગ્યા બનાવવી પડે છે મારા ખ્યાલથી તો એ સમય મારો આવે ને હું- - પણ જેમ તમારી જેમ રાહ જોઉં છું. હમણાં તો શું કે, હરેક સ્ત્રી એ વસ્તુ પર મજબૂર થઈ જતી હોય. કે ભાઈ, બાળક નાનું છે, એની પાછળ સેક્રિફાઈસ કરવું પડે. ઘણી વાર નવા નવા લગ્ન થયા હોય, તો એ સમય આખો એક અલગ હોય હે ને. બધાની જોડે ભણવામાં કેવું રહેેશે, શું રહેશે. ઓલું કે ને, સમય સમય નું કામ છે. ક્યારે એ સમય વયો જાય છે, તે ખબર નથી પડતી. જેમ કે, મને હજુ પણ સાંભળે છે કે. ત્યારે મારા હસબન્ડ ને અમે એક બીજાને જોવાનું નક્કી કર્યું. અચાનક જોઈ લીધા, અચાનક સગાઈ ફટાફટ, મતલ લગ્ન થઈ ગયા. હજી એમ થઈ કે ક્યારેક આપડે ભ તું તું, મે મેં કરતા કરતા આઠ-નવ વર્ષ નીકળી જા. એમ વિશ્વાસ ન આવે આપણને, એટલે સમય સમયની આ બધી છે ને વાત હોય છે, તો તમારું- - શું કેવું છે એમાં, તમે કંઈ તમારો કંઈ એવો એક્સપિરિયન્સ શેર કરવા માંગતા હોય?
હા, જુઓ સમય તો છે ને, તમે કહ્યું તે- - પ્રમાણે બરાબર જ છે કે, આપણે લગ્ન થાય, નવા પરણી ના આવીએ. બીજા ઘરમાં એડજસ્ટ કરીએ, પછી માને આપણે થોડા હજી- - તો સમજ ના થઈએ ત્યાં સુધી બાળકો આવી જાય. પછી બાળકોની પાછળ સમય પસાર થઈ જાય, એટલે આમ નવું નવું હર- - વર્ષે આપણે કંઈક નવું શીખીએ એવું લાગે. અને આપડે કહીએ ને કે, આપણી આસપાસ તો આપડે બધું આ નાનપણથી જોયું હોય. કે, આપણી મમ્મી આમ કરે છે એને. આપણી ભાભી આવી, એણે આમ કર્યું, તો આપણે પણ એ બધા નાના નાના અનુભવો એકબીજાને- - જોઈને શીખીએ. તો આપણે જ્યારે નાના હોઈએ અને બધું શીખ્યા હોઈએ, કે બધું આવી રીતે કરવાનું છે. તેમ પછી આપણે પણ આપણા જીવનમાં એ બધું અપનાવતા જઈએ. અને નવા નવા એક્સપિરિયન્સ લેતા જઈએ. તો હા, બધાના એક્સપિરિયન્સ પોતપોતાની રીતે અલગ અલગ હોય છે અને અલગ અલગ કઇએ ને કે. આપડે લોકો પણ અલગ, જેટલા લોકો અલગ મળે આપણને આપડા જીવનમાં એ બધાની સાથે અલગ અલગ અનુભવ હોય છે અને આપણે કહીએ કે આપણે આમ સ્વાવલંબી બનતા જઈએ, એવું મને લાગે છે. કારણ કે પેલા તો શું, આપણેે મમ્મી ના ઘરે હોઈએ. તો ક્યારેક કંઈક આપણે નથી બી કરવું, તો મમ્મી કરી આપે કે બીજું કોઈ કરી આપે. પણ જ્યારે જવાબ- - જવાબદારી આપણા ઉપર હોય, તો આપણે કહીએ ને કે, આપણે એકદમ કાર્યરત જ હોઈએ. અને જેટલું ફટાફટ થઈ શકે, એટલું બધું કમ્પ્લીટ કરવું, બધું સમયસર પતાવવું. એ બધી આપણા માં આવડત જાતે જ આવી જતી હોય છે. તો મને લાગે છે કે, આપણે જેમ જેમ ઉંમર વધતી હોય, તેમ તેમ આપણે- - નવા નવા સમયના અનુસાર, આપણે નવા નવા એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ. અને એ બધા જ સમયમાં, આપણે જયારે અ નવું નવું- - શીખીએ છીએ ને, સર, ત્યારે પછી જયારે આપણે આમ મોટા થઈ જઈએ.
ટાઈટલ ન હોવાથી મુકવામાં આવી નથી
તેમ પછી અલગ અલગ અનુભવો થતા હોય. તો મને લાગે છે કે, આમ જ બસ આપડે આવી રીતે લાઈફ પસાર કરવી જોઈએ નવા નવા અનુભવો શીખીને અને સાથે સાથે એમ. પણ કંઇ શકું કે આપડે જ્યારે પણ આપડે એમ વિચારીએ ને કે આવી રીતે આપડો સમય પસાર થાય છે તો એમાં કંઈક નવું જ શીખવા મળે છે એમ લાગે છે મને.
હું હું ના બઉ તમારી સાચી વાત છે. અને મને લાગે છે કે, આમ કઇએ ને કે, બધાયનો એક દસકો આવે. જરૂરી નથી કે, જે સમય તમારો ચાલતો હોય ને, એવો જ ચાલતો રેહશે. એટલે તમે ગરીબ છો તો ગરીબ જ રેવાના છો એવું નથી હોતું. લોકોની નીચે થી ઉપર આવતા હોય છે, એક ઘણું અમુક તો કિસ્મત મને લાગે છે કામ કરતી હોય. ને અમુક ટાઈમે તમારું પોતાની જે મેહનત હોય ને એ પન કામ કરતી હોય છે. એટલે મને હજુ પન યાદ છે કે જો હું તમને આમ જો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું ને. તો કેવો સમય કે મારા સાસુ ની ઘણી વાર સ્ટોરી મને યાદ છે કે વાત કરતા હોય કે ભઈ નાના હતા નાની ઉંમરે પતિ ઝતો રયો. એ બઉ મોટી વાત છે એકવીસ બાવીસ વરષની ઉંમરે કે એથી થોડી વધારે પણ એમ કે પછી ત્રણ બાળકોને મોટા કરવાના મોટા કયરા પછી ભણાવવાનું કોઈ નો સપોર્ટ પન ની પૈસા બે પાંચ રૂપિયા પન કોઈ દેવા ના આવે. તો એવી પરિસ્થિતિ ઇ સમય જતો રહ્યો ક્યારેક ખાવાની વસ્તુઓના હોય. બાળકોની ફીસ ભરવાની હોય નાની દુકાનનું ખાલી જે ભાડું આવતું હોય. બે હઝાર ત્રણ હઝાર રૂપિયા આજ થી દસ પંદર વરસ પચ મતલબ વીસ વર્ષ પેલા એટલુંય બઉ કેવાતું. તો એ સમય હતો એ સમય ઝતો રિયો હવે હું ઘણી વખત મમ્મી ને કઉ કે ભઈ મમ્મી તમે જુઓ જે માણસનો જે હતા જેણે તમને બઉ આપ હેરાન કર્યા એ જોવો અને આપડે જોવો ભલે નાનું છે ઘર પન દુખી છીએ આપડે બંનેને એવું સરસ બહેનપણીઓ જેવું ભળે છે. જે લોકો એ. આપડી સાથે તમારી સાથે વર્તન ખરાબ કર્યું જે નથી સારું ઈછું. એ લોકોની તમે કંડિશન જોવો છોકરો છે છતાંય ભાઈ છોકરોઓ ડાયવોર્સ થાવાના તે ભેગો નથી રેતો. દાદા-દાદીનું એને સુખ નથી મતલબ હરેક વસ્તુ આવી ગઈ એમ. તો કેને સમય માણસનો બદલાતો હોય છે બધાનો દસકો આવે. એક મેહનત ને સ્ટ્રગલ જે નાની ઉંમરે તમારું થઈ જાય ને પછી મોટી ઉંમરે તમને એ થોડું મી. ઠું લાગતું હોય છે. તો મારા ખ્યાલ થી તો એ વસ્તુ જ સારી છે કે હાથ પગ ચાલતા હોય ને મહેનત. કરી લેવાની પછી ગડપણે હાથ પગ ના ચાલે ને એવા ટાઈમે મહેનત થાય પણ નહી તો કોક ઉપર આધાર જ રહીને દુઃખી થવાનો જ વારો આવે. શું કેવું છે તમારું?
બરાબર એકદમ સાચી વાત. છે એટલે આપડે જે અનુભવોથી શીખવા મળે અને આપડે કાર્યરત રયીએ. ઇજ બરાબર છે. અને આમ જ બસ કાર્યરત રેતા રેતા આપડે નવું નવું શીખતા રયીએ અને એકબીજાને શીખવાડ. તા રયીએ તો આમ જોઈએ ને તો આજ બધા અનુભવો જે જેમ તમે તમારા મારી સાથે શેર કર્યા મેં મારા તમારી સાથે શેર કર્યા તમે તમારી સાસુનું પણ ઉદાહરણ આપ્યું. તો આ બધા છે ને જીવનના આપડે કહીએ ને નવા નવા તબક્કા આવે અને આપણને કંઈક ને શીખ ખવાડીને જ જાય એવું મને લાગે છે. તો આ. જીવનના તબક્કા શીખતા શીખતા આપડે પણ ક્યારેય કામ કઇએને કે સુદ્રઢ બની જશું. અને બીજાને પણ આપડે સલાહ આપવા માટે પોતાને કાબિલ બનાવી શકશું. તો મને લાગે છે કે આપડે હવે આવી જ રીતે અ મતલબ આપડે છે, ને બધા જયારે આમ ભેગા મળીએ બેન. પણીઓ એક સાથે મળે એકબીજાના આપણે અનુભવો શેર કરીએ. તો બધાને આમ. થોડી હિંમત મળે. સાચી વાત ને? તો બસ જુઓ હવે આમ જ આપણે અ તમારી સાથે વાત કરતા રહીશું. બાકી કઈ હોય તો મને ક્યારે પણ ફોન કરજો.
બિલકુલ બિલકુલ. મને ખુબ જ આનંદ થયો. તમારી સાથે વાતોચીતો કરીને આમ એમ થાય કે ભાઈને એક આમ કોઈ છે, સાંભળવા વાળું વાત. તે કરવા વાળું મજા આવે એમ યાર ટાઈમ નીકળ્યો એમનું સાહે મારી થોડી બે વાત કીધી. તો ચાલો આવી જ ફરીથી કોઈ મને એમ થાશે જયારે સૂઝબૂજમાં હઈશ કે અસમંજસ માં પડીશ. તો હું તમારો ફરીથી કોન્ટેક્ટ કરી લઈશ ને તમને ફોન કરી દઈશ. અ ત્યાં સુધી ચલો તમારો ખુબ ખુબ આભાર અને મને ખરેખર મજા આવી વાત. કરીને એમ થાય છે, પન બહુ થઈ ગયું.
હા મને પણ એવું જ લાગે છે. ચાલો ત્યારે મળીએ પછી આવજો.
આવજો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.